હા.
હલો.
શું કરે.
બસ બેઠો.
બોલ બોલ આવો શાંતિ. તારે રેડી.
હ રેડે શુ બીજું ચેવુ. હડે મોલમાં.
જબ્બર.
એમ. હા ઘરે.
હમ્મ
શુકરવાર.
હાગળનું હવે કેલી. એમે આપડે એમસ કરવાનું છે કે નથી કરવાનું.
એ જશાન પૂછું પડે જશો ઓકે.
હમ્મ
લગભગ તો નહી કરવા. જયલા ને કરું ફોન હમણાં આવ રેડી.
શું કરે તમારે સરણ ભાઈ ને વિશાળ ભાઈ બધા.
હઉ મજા કરે છે લાવે એકલા.
હમ્મ
બસ રેડી ચા લાવું.
ઘીર તો ફોન ના કરે અમે તો કરીને હોજ સમાચાર લો.
એ વાથ હાચી.
હમ્મ
સારું કરીને કર્યો ર્યોપટે.
તબિયત પોણી રેડી.
હો એકદમ તારે.
હોવ રેડી.
વોસ્ત.
ચરા
આ
કાલે
હમમ
ચલા હજુ
કયારે
જવાનું ક્યાં
પરમ દિવસ
હા તો એલા
હા
મારે કાલે જવાનું હે હેડ તો બલા
હા જોવુ
હા ઠીક
આવું છે
કોણ કોણ
એક કોણ કીધું ના પહેલી વાર તને કીધું
તો ભાઈ બધું થાય હોય તો આપડા તૈયાર
તૈયાર તમું સરળિયા તૈયાર કરો
ના હોય ઈ આવેશે
અહી જ હું એને કહીશ કે અહીં આવશે હા હ ના હો તો જો મારા બાઈક નું સેટ થાય ને તો તમે બે બાઈકમાં જજો ને હું હેડું
હા તું એ વળી ચાલેે
હા હા
હમ નીકળવાનું અહીંથી લા
નીકળવાનું તો વેલુ હે
કેટલા વાગે
હ મારે વિચાર તો હ ત્રણ વાગે જવો
હા
તો તમે હવારમાં સાત વાગ્યા આવો તો ચાલે
તું એકલો હેડ છે
હા તો એકલો હડું બીજું તો તને બાઈક લઈને લઈને લેવરાાવ ચાલે
ચાલે ચાલે
હા
બીજું કોઈ શાંતિ તમારા જીવનમાં
હારુ
હા
કાલ નું કરું ફોન સરવાણયા ને આવે હેડ કાલે કરું છું તને ફોન કાલ.
હા મોડા બપોર પછી કરજે. હાલો બપોર પછી એન કર જે કે જો તૈયાર થતું હોય તો જઈ ને આવય.
હા તો ચાલે.
હા હડીસા રડી આવશે.
હોવ. આખ થાય બોલી બાજુ.
એ એમ.
હમ્મ.
હા. પાણી તો સટોરીવ વાહ હાવા.
ના ના.
એવું?
કેમી.
ઓ દહ તો પારસન થાય.
પણ એ ડાયરેક્ટ જાય છે એક રસ્તા.
હા રહેે.
ચાલા.
બીજી શાંતિ છે?
બીજું કે.
બસ હાલ તો હેડી જાય છે. હા તમારે શું યનય રેવાનું છે એમ?
ચ્યો?
મલમન મલમ.
ના ના કોક્કર ન હ.
હા તો મોલની અંદર કાઉન્ટર કેટલું થાય?
દહ વી.
હારું થાય. હમ્મ.
હમ્મ.
અને ટેડર્સ નું શું કર્યું?
એઈ હવે પ્રોસેસ ચાલે એમ નહી આગળ.
હઅ.
હમ્મ.
તો નતા કહે તો બંધ કરવાનું છે બંધ કરવાનું.
થાય થા.
ચલે તો મળી બધું બધું કેવી રીતેમ ભવાનું?
હા હા.
હા.
એટલું સારું હ.
હા.
બીજુંકે?
અ સાલ તો ઘરની પાછળ જહે.
હા.
હમ થોડી વાર ખા તયાર થાય તો પસ ખાવજે
હમ અમારા તુપ્પ છે આજ
એમ રવિવાર હે એમ રેડી રેડી રવિવાર કરવાથી કોઈક સારી સફળતા મળ તો સજીન ભઈ નુ જીવન સુધરી જાય
એટલે જ કરો તો
હમ
એટલે જ કરવા પડે હે
હા
તો બાજુમ પરજાપતિ શીખે છે
શે ન ગણાય
એમ તો કેતા નઈ
હે
તો કેતા નઈ કીધુ
ના ના
હ
કશુ કેતા
રેડી
હવે ગિનર બિનર
હા હું એ કેતો તો કે આપડે કઈક ગિરનાર ફરવા જાતા મજા આય જાય કિટનાર ફરવા જાવાન મજા આવે છે
આવુ સેન તાર તો કરો પ્લાનિંગ
હા હા
શી દ પાણી ન ક હમ
ઝાહુ આપડે સિમેન્ટ વેયશી
હા હ
રેડી મસ્ત છે ને સિમેન્ટ ને ન લાગે ને હાત આઠ જણોન કરવા પડે સિમેન્ટ ખાલી એક
હા શું લઈન જાઉ હે
ગાડી આપટીક તમાર સિમેન્ટ તમોર
હેટિકા
હા એટલે ઈ જ ને ચા પોણું હું એ તો વાત કર સુ ને ના ના સીએનજી રોજ ન દસ બાર જન હોય તો પંદર થેલી થાય
હમ
સીએનજી સારું કોન હોય ગમે એવાને હમ પોચ થેલી બે થેલી તયન થેલી ઘટે ના ના દીવ કોઈ ઝાવાનુ નહીં મે એટલી કડીવામા છે ને એમા રિસ્ક છે
હ હ થોડોક ચેતાર તાર અવાજ ન આવતું
અત્યારે મારા એમ અત્યારે ગાડી મજા ન તાર હાલો બસ બોલ હવે
તો આપડે સો હાત જણા જા તો બધુ સેટિંગ મેટિંગ થઈ જાય
થઈ જાય કરુંશે કમે
ચારે મહિના પાસે એ ગયા
હે
મહિના પાસે કે આજે બાર છે
મહિનો આવે એ મહિના હા ના ના તુંજ આખું સૌરાશ આખું સૌરાષ્ટ્ર ફરવાનું છે
રેડી રેડી તો દ્વારકા પણ સોમનાથ સે બેડ
બસ તે એક કે વાતચીત નહી રાખ
હા
હ તે ફરીને આવજે
ચલે આગું કાઠીયાવાળી
જવો પઇ
દીવ જવાનું
હ ઈ તો થોડો મેલાય અહિયાયા તો આપડે તો કોઈ મજા આવે પણને મજા આવે છે સરવાણી
હોય એ એવું કરે તો ના બધા
અલા દરીયેા બી હો દીવના દરિયા
સલે ચલે હમ
કરો આયોજન સાતમા મહિનામ કરીને
હ તો છઠ્ઠો ચાલુ છે
છઠો પૂરો થવાયો
તો પો શટ હાથમાં એન્ડીિંગમાં થાય તો
ના આાત્મા ના વસેેટમાં
હ તો કર હેડ કઈક
હા ક પડ છે નય
હા બીજું કો રિયાડીે
મારે કોણ આવેરો છે
તો સારું હડ મૂક આપું
હા